હેલો
હલો
હા કેમ છો
મજામાં છું તમે કેમ છો
હા હું પણ મજામાં
એવમ
આજે મને તારી સાથે હેલ્ધી ફૂડ વિશે વિસ્તાર થી વાત કરવાની છે
હા બોલો ખુબ સરસ વિષય છે હેલ્ધ ફૂડ એટલે એવો ખોરાક જે શરીરને તાકત પોષણ અને સારું સ્વાસ્થ્ય આપે છે
હા આજકાલ લોકોની કેસ તો ખમ ગમે છે હમ દેખાવું પણ એટલો જરૂરી છે
હા બિલકુલ હેલ્ધી ફૂડથી શરીર મજબૂત બને છે રોગોથી બચાવ થાય છે અને પચન સારું રહે અને બીજા પણ માણે છે ને
હા આ તો છે જ
હમ હા
હ હા પેલા તો એ કે કે હેલ્ધી ફૂડ શું છે
અ હેલ્ધી ફૂડ આ શું છે હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક જેમાં જરૂર અ જરૂરી પોષક તત્વો હોય જેમ કે પ્રોટીન વિટામિન્સ મિનરલ ફાઈબર કૅલ્શિયમ અને યોગ્ય પ્રમાણ પ્રમા પ્રમાણમાં કાર્બોન અને ફેટ્સ રહે છે
ના એટલે ફક્ત પેટ ભરવો જ નથી અને શરીર ને યોગ્ય પોષણ મળવું જરૂરી છે
હા એકદમ સાચું હા હેલો બોલોલો ને
હા હા બોલો કારણ કે સારો ખોરાક શરીરની બીમારીઓથી બચાવી છે મોનટી વધ છે બાકોની વિકાસમાં મદદ કરી છે એના માટે કોની પણ તંદુરસ્ રાખી છ
હ હા ખરાબ ખોરાક શરીર નબ નબળું બની શકે છે ને
હા હા બિલકુલ હેલ્ ફૂડમાં હા હેલ્ ફૂડમાં ક પ્રકારની વસ્તુ આવે છે
હેલ્ધ ફૂડમાં જેમ કે તાજા ફળ અ શાકભાજી, દાળ અને કોકડ ઠોલ, દૂધ, દહી, શાસ અ રોટલી, ભાકરી, ભાત, ખીચડી જેમ કેહેવાય ડ્રાય ફ્રૂટ સ્પોટ્સ સલાડ ઘરનું તાજું ભોજન આ બધા પ્રકારની વસ્તુઓ આવે છે
વાહ એટલે હેલ્ધી ફૂડમાં ખુબ વેરાયટી હોય છે
હા એકદમ ખુબ વરાયટી હોય છે
ફળામાં ફળોશ માટે શું જરૂરી છે
ફળ એના માટે જરૂરી છે, કે ફળોમાં વી ટેમિન્સ, મિનરલ્સ અને ફીબર હોય છે, એ શરીરને તાજગી અને રોગ પ્રતિકાર શક્તિ અને પાચન માટે અ અ ખુબ સારું છે, ને
હા રોજ એક
હા બિલકુલ સાચું
હા હા શાકભાજી શા માટે જરૂરી છે?
એ શાકભાજી આ કુપોષણ હોય છે, અને આખ તો બ વચા પાાચન રક્ત અને શરીરનો વિકાસ માટે જરૂરી છે, કારણ ખાસ કરીને લીલા શા ખુબ અ ફાયદાકારક છે, ને
હા મારી મમમી તો હંમેશા કરે છે. કે શાકભાજી જરૂરી છે.
અ એ સાચી વાત છે, અ શાકભાજી ખાવા જરૂરી છે.
હા દાળ અને કઠોળ દાળ અને કઠોળ શા માટે જરૂરી છે?
દાળ અને કો કઠોલા એના માટે જરૂરી છે, કે તેનાથી પ્રોટીનનો સારો સ્ત્રો અ છે. અને શરીરના સ્નાયુઓ, તાકાત અને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. મું. ચના, તુળદાળ, મસૂર, રાજમા આ બધું ઉપયોગી છે, એનામાં
હા એટલે જ રોજ ભોજન માં જવુ જોઈએને
હા દા અ ભોજનમાં દાળ હોવી જોઈએ હા એકદમ અ બરાબર ભોજન
હા દૂધ અને સા શા માટે હિલદી માનવામાં આવે છે.
દૂધ, દહી અને છાસા એના માટે અ હેલ્ધી છે, માનવની કરતા કારણ કે એમાં કેલ્ક્યુમ અને પ્રોટીન હોય છે, અને હાડકા મજબૂત કરે અને પચનમાં પણ મદદ કરે અને શરીર ને તંદુરસ્ત રાખે ને એટલા માટે માનવના અવેવે જોડીવી છે.
હા ખાસ કરીને બાલકો માટે પન વૃદ્ધો માટે પન જરૂરી છે, એમને પણ વિટામીનની ગરજ છે, ને
હા એકદમ બરાબર બિલકુલ
હા. હેલ્ધી લાઈફ માટે બ્રેકફાસ્ટ કેટલો મહત્વનો છે.
એ હેલ્ધી લાાઈફ માટે બ્રેકફાસ્ટ ખૂબ મહત્ત્વનો છે. જેમ કે સવારનો નાસ્તો નો કરીએ તો શરીર થા કી જાય નાસ્તો દિવસની શરૂઆત માટે એનર્જી આપે છે.
હા આ હેલ્ધી નાસ્તામાં શું ખાઈ શકાય છે?
હેલ્દી નાસ્તામાં એવું ખાવું જોઈએ કે પોહા, ઉપમા, ડલી, ખેપલા, ફલ, દૂધ અ પોટ ઓટ ઓટ્સ અ દાળીયા આ બધા સારા વિકલ્પ છે.
હા ઘરનું ભોજન હેલ્ધી કેમ માનવામાં આવે છે?
ઘરનું વજન હેલ્ધી એમ માનવામાં આવે કે કારણ કે સ્વચ્છ તાજું અને પ્રેમ થી બનાવેલું હોય છે ને તો એમાં તેલ મસાલા પણ આપને કંટ્રોલ કરી શકીએ.
હા હા બારનુ ફૂડ ટેસ્ટી લાગે દરોજ ખાવું યોગ્ય નથી ને હવે તો છોકરાઓ તો પીઝા બર્ગર
પન રોજ ખાવું એ યોગ્ય નથી એકદમ સાચું બોલે
હા આવે છોકરામાં તો તેજ ગમે છે, પી્ઝા, બર્ગર, સેન્ડવીચ બાર જ ફાસ્ટ ફૂડ ખાવુ, જંક ફૂડ જ ખાવું જોઈએ, એવું હોય. જંક ફૂડ શા માટે ઓછું ખું જોઈએ?
જંક ફૂડ એના માટે ઓછું થાય છે. કે કારણ કે બર્ગર પિ્ઝા ચિપ્સ કોલ્ ડ્રિંક ફ્રીઝ ફ્રેઝ જેવી વસ્તુઓ તેલ મીઠું સુુગર અને મેૈદા મૈદા વધારે હોઈ શકે. એ મોટો પોવો અને એસિડિટી અને કમજોરી નું કારણ બની શકે. એટલા માટે નહી ખાવજ ઓછું
એટલે ક્યારેક ખાવું ઠીક પણ રોજ નથી ખાવું જોઈએ.
હા એટલે ક્યારેક ક્યારેક ખાવું જોઈએ બિલકુલ સાચું બોલ્યા.
હા ત્રીસ જ. હેલ્ધી ફૂડ સાથે પાણી નું મહત્વ શું છે?
અ હેલ્ધ ફૂડ સાથે પાણીનું મહત્વ એવું છે કે અ ખૂબ મહત્વ છે કારણ પાણી શરીરને સાફ રાખે છે. પા પચનમાં મદદ કરે છે અને શરીરને ફ્રેશ રાખે છે. અને દિવસમાં પરંતુ પૂરતું પાણી પીવું જરૂરી છે.
હા પાણી બગર રું છે બેલેન્સ ડઇટ શું કેવાય છે તારા
અ એવું કહેવાય છે કે એવા ભોજનને બેલેન્સ ડ ડઇટ કહે જેમાં અનાજ દાળ શાક ફળ દહી સલાડ બધું યોગ્ય પ્રમાણ પ્રમાણમાં હોય છે.
હા એમાંથી હા આ તો છેસમાં પણ બહ મજ કરે છે આ તો. હા એટલે થાયમાં વેરાયટી હોવી જોઈએ.
હા બિલકુલ એકદમ સાચું બોલ્યા.
ભલ્પ માટે માટે હેલ્દી ફૂડ હા કેવી રીતે આગત લગાવવી જોઈએ?
હ એવી રીતે આ રતલાગાવું જોઈએ કે રંગબેરંગી ફલ શાક આપવા જોઈએ. જંક ફૂડ ઓછું આપવું જોઈએ. રોજ સમય પર નાસ્તો અને ઘરનું ભોજન આપવું જોઈએ અને એવા ખુબ સારું છે.
હા બાળકો જોઈ એજ શીખે છે ને.
હા
હા આ સમય પર ખાવું જરૂરી. હા હેલ્થી ફૂડસ સાથે સમય પર ખાવું પણ જરૂરી છે ને.
હેલ્થી ફૂડ માટે સમય પર ખાવ પણ જરૂરી છે. કારણ ખુબ મોટું ખાવું અથવા મુખ્ય રહું અને શરીર માટે સારું નથી. સમય પર નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન કરવું જોઈએ સમય પર.
હા એથી પાચન પણ સારું રહે છે.
હા બિલકુલ.
હા મોસમ અનુસાર ખોરાક બદલું જોઈએ ને.
હા ઓ ઉનાળામાં ફલ છાસ પાણીવાળી એમાં વસ્તુઓ શિયાળામાં પૌષ્ટિક અને ગરમ ચીજો અને પાાવશાળામાં હલકું અને સ્વચ્છ ભોજન આ રીતે ખોરાક બદલવો યોગ્ય છે.
વાહ એ પણ હેલ્થી આદત છે.
હા!
હા હ આજે તો હા મને ખુબ સારી રીતે સમજાવ્યું કે હેલ્થી ફૂડ તો સ્વાદ માટે નહીં અને શરીર મન અને આરોગ્ય આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
હા હેલ્ધી ફૂડ જીવનને તંદુરસ્ત સક્રિય અને ખુશ ખુશાલ બનાવે છે ને તો ઘરનું તાજું સંતુલિત અને પૌષ્ટિક ભોજન સ્વ સ્વસ્ સ્વતી રા સારું છે.
હા ચલો હવે ટૂંકમાં સાર કહીએ. હ હેલ્થી ફૂડ વિશેની મુખ્ય વાતો ના ટોપિક કહી આવે તો
હ હેલ્થી ફૂડ શરીરને પોષણ અને તાકાત આપે છે.
હા જંક ફૂડ ઓછું ખાવું જોઈએ.
હા સવારનો નાસ્તો ખૂબ મહત્વનો છે.
હ બેલેન્સ ડાઇટ માટે વેરાયટી જરૂર છે.
હા પાણી પણ પર્યંત પ્રમાણમાં પીવું જોઈએ.
હા ઘરનું ભોજન વધારે હેલ્ધી છે.
હા બાળકોને નાની ઉમ ઉમરે હેલ્ હેલ્ધી ખાવાની આદત પાડવી જોઈએ
સમય પર ભોજન અને મોસમની ખોરાક પણ જરૂરી છે.
હા ફળો ફળો શાકભાજી દાળ દૂધ આ બધું પણ જરૂરી છે.
હા આ તો છે જેટલું હોય છે હ હા ધન્યવાદ આજ ઘણી ફ ચાલશે ચાલો!
ચાન્સ